હા આજે આજે આજે ક આપડે પુસ્તકો અને એના વાંચ ન વિશે વાત કરીએ
ઓકે
તો પુસ્તકો એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે માનવ જીવનમાં જ્ઞાનનુંું ખૂબ જ મહત્ત્વ છે અને જ્ઞાન મેળવવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન પુસ્તકો છે
અને પુસ્તકો માણસના સાચા મિત્ર માર્ગદર્શક અનેોલ સાચી વાત છે
જે વ્યક્તિ એ વાંચવાનો શોખ હોય છે તે ક્યારેય એકલો અનુભવતો નથી
તેમની સાથે હંમેશા પુસ્તક રહે જ છે
પુસ્તકો આપણને જ્ઞાન સંસ્કાર પ્રેરણા અને જીવન જીવવાનની યોગ્ય દિશા આપે છે તેથી જ કહેવાય છે ને પુસ્તકો આપણા માનવના શ્રેષ્ઠ મિત્રો છે
મે પણ એજ કેવા માંગુ છ પુસ્તકો પુસ્તકો જેને પુસ્તકો વાચવું હોય તે પોતે લાયબ્રેરીમાં જાય પોતા પુસ્તક વસાવે અને વાંચે
હાજમશ એના પરના વાંચન એ માત્ર શબ્દો વાંચવાની પ્રક્રિયા નથી પરંતુ તે વિચારોને સમજવાની નવી માહિતી મેળવવાની અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાની એક કળા છે
હા એક પુસ્તક મા માણસને પ્રેરણા આપે છે તેની વિચાર શ્રેણીમાં પરિવર્તન લાવે છે અને તેને નવી દિશા બતાવે છે વિશ્વના ઘણા મહાન નેતાઓ વૈજ્ઞાનિકો લેખકો વિચારિકાઓ પુસ્તકને પોતાના જીવનની સફળતાનું રહસ્ય ગણાવ્યું છે વાંચન વ્યક્તિને આત્મવિશ્વાસી બનાવે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે માટે તૈયાર કરે છે
પુસ્તકો અનેક પ્રકારના હોય છે કેટલીક પુસ્તકો જ્ઞાનવર્ધક હોય છે કેટલીક પ્રેરણાદાયક હોય છે કેટલીક ધાર્મિક અને આધ્યાત્મિક હોય છે તો કેટલીક વાર્તાઓ અને નવલકથાઓ દ્વારા મનોરંજન પૂરું પાડે છે ઈતિહાસની પુસ્તકો આપણને ભૂતકાળની માહિતી આપે છે વિજ્ઞાનની પુસ્તકો નવી શોધો અને સિદ્ધાંતો વિશે સમજાવે છે જય્યારે જીવન ચરિત્રો મહાન વ્યક્તિઓના જીવન માંથી પ્રેરણા આપે છે
સાચી વાત છે આજના યુવાનો સોશિયલ મીડિયા અનેન અને મનોરંજનના સાધનો વસવાના કારણે પુસ્તકો વાંચવાની ટેવ છોડી ઘણી ઘટી રહી છે લોકો પોતાના સમયને ફોનમાં આપી રહ્યા છે તેઓ સોશિલ મીડિયા પર તેઓ પોતાનો સમય પસાર કરે છે તેઓ પુસ્તકો વાચ નથી આ કારણે વાંચનની આદત ઓછી થઈ રહી જે ચિંતાનોો વિષય છે જો સમાજમાં વંચનની આદત ઘટે તો જ્ઞાન અને વિચાર શક્તિ અને સર્જનાત્મક પર તેની નકારાત્મક અસર પડી શકે છે
હા ખુબ સાચી વાત કહી તમે કારણ કે પુસ્તકો વા પવા માટે આપણે સૌએ પ્રેરણા તો મેળવવી જ જોઈએ કારણ કે પુસ્તકો દ્વારા જ આપણું જીવન સુધરી શકે છે અને સારા ગુણો આપણને મળી શકે પ છે
હમ આજ ના આધુનિક ક્યુગમાંટે ટેકનોલોજી વિકાસ ને વાત કારણે વાંચવાની રીતો માં ઘણો બદલાવો આવ્યો છે
હા વાંચવાની રીતે તો ના કારણે એમાં આપણેે ખુબ જ ઘણા બધા બદલાવો આવ્યા છે આપડણે ઘણા બધા પુસ્તકો અ વાંચીએ છીએ પરંતુ તેમાંથી જ્ઞાન નથી મેળવતા આપણે યોગ્ય પુસ્તકો વાંચવા જોઈએ અને જે વાંચન છે તેના કારણે આપણા જીવનમાં ઘણા બધા એવા સદગુણો આપણને પ્રાપ્ત થાય છે
અહીંયા છે. પહેલા લોકો માત્ર છાપેલા પુસ્તક જ વાંચતા હતા પરંતુ આજે ઈ બુક ઓડિયો બુક અને ડિજીિટલ લાઇબ્રેરી. રી દ્વારા પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. મોબાઈલ ફોન અને, ઇન્ટરનેટ દ્વારા હજુ. હજારો, પુસ્તકો સરળતા થી ઉપલબ્ધ બની ગયા. છે. છતાં પણ કાગળ.